હલો.
હમ્મ. નમસ્કા.
નમસ્કાર
હમ્મ-હમ્મ. કેમ છો?
મે મજામાં છું. તમે કેમ છો?
હુંઈ મજામાં છું.
હા.
હમ્મ-હમ્મ.
શું કરો? શું કહી
હા. રોજદાર નું કામ તો કરનું પડે જ છે
ઔર કહીએ.
સવેરે માહીને ઊઠ દેખલો રોટલા તો કામ પાછો દેખલો શામ નો હોવો
હા સહી બોલ્યો. તમારે અણી ગયાં રોટલા?
ના, ના અમારે તો બણાવના છે. આજ સાસુ માં બોલ્યા છે એક ના દાલ બાટી ને ઘણા દન થઈ ગયા જો, આજ દાલ બાટી બનાવવાનો છે.
હે.
હમ્મ.
ગડિયાની મે સુબે જ બનાવી છે.
હમ ગણ દસ પંદર દિન થઇ ગયા ભણાઈ કોઈની હતી.
હા.
એ આદિવાસો છે વાવાજ બના લેવા.
હા નર તો કઈ હો બાર કઈ સબજી રો કઈ બિલકુલ.
સાચી વાત છે સબ્જીની ઘણી સમસ્યા થઈ ગઈ, સુબે ઉઠને સબ્જી ન સોચ ન રહી જ આવે અને શામ ન એ કામ રહી જ આવે.
સુબે ર તો શામ ર સ ના રહે પડે સુબે કઈ નાનોટી પંદરું રહેવેજ.
હા સાચી વાત છે તમારે તો જલ્દી જલ્દી જાવ તો વેલા આવીશું
હા તો શ સુભ બ જલ્દી ઉણાાવ સાામરે જલ્દી ઉનાાવન ટીપને સાામરે ટપાન
હ એ કરો હવે, એવ કામ તો કરનુંય પડે છે.
હા, સહી રેડી કરો લેટ કરો. કર ન થાય એ થ.
સાચી વાત છે હો રોટલા બનાઈ રહ્યા છે એક ભણી ગયા?
વણર ન તોણર થોડા બધ વણી્યા છે એ થોડા બહુત વરોણ ના છે
કઈ નહી કરો આરામ સુ
ગેસ ખતમ હોય છેવા નાજ
હા ગેસ ની દેખલું ઘણી સમસ્યા થઈ ગઈ ઓર મોૂઘો ભી ઘણો થઇ ગયો
હોરેર કઈ હાદત પડી ગયો હોય ચૂલે ભેજેય ગેસ ભેજે ચૂલ્ પે
સાચી વાત છે પણ દેખ નતું દેખ ગેસ નો મુકાબલે દેખલું ચુલાારી રોટી તો ઘણી પ્યારી લાગે છે
હા સઈ નઈ રોટલા તો મેં ચૂલ્લા પીસવાણ સબ્જી નની એટ વા ચૂલ્લા કે પાસે હ જો દોડનું લાણ કર સ સેઠ ની વ છે
હા સાચી વાત હ બસ સામાન ની લાવણું પડે લે જવાણું પડે છે
રસોઈ આગે હ ને એ જે ચૂલો પાછો છે ઘણી દિકકત આવે
હમ નહી એજ કરું સબ્જી તોટલો ગેસ માંથી ભનાલું છે રોટલા આ બધુ સેટ થઇ જાય તુલાપે ગેસમાં દોઈ ણ જાવે
હા સઈ નહી સુભે સુભે તો ગેસ પેસ ભણ છો શામ રોવા ચોલા પંગણ શજ
કેસી મળે છે કે એક સ્સ્કૂલ જવાનું રે પાછો દુરા કે કામ જવાનું રે છે
હા
હ ચૂહા પે હા સુભે મા એને દેખલું ચૂલો જલે ગને પ પછી લેટ થઇ જાવ અહીં લ વા ગેસ ફટાફટ કામ લ હમ શમનોો ટાઈમ તો કઈ નહી હોય આપણે ભણાવને ખવા છે જવા ભઈ ને આરામ શું મણાવવા દઈ
હા સાઈ દસ મિનિટ લેટ ર જ તો ચાલે છે
ચછી ઓ તબિયત પાણી ઠીક છે તમારું
હા ભી તો સારું છે
ઘણી દિના શું બાત કરી અં લઈએ પૂછ લું હું તબિયત
હા હ હા સહી બોલો છે ટાાઈમ હ ન મિ્યા છે દો મે તો કામે કરું કરો હ
લો ઘર કો કામ તો ખતમ કોની હોય
ર કઈ
હ કઈ કામ કરતા હોય તો ફેર ભી દેખલો ક થોડ બહોત લ્લ્યા જો ને બાકી ઘર પ રહેવ તો એક છોડોને દૂસરા ને પોકડું પડે છે
હા નહી સઈમાં તો કે તો દસ દન હો ગઈ આંગનાવડી જઈ નરીતા
હમ
જો સારા જરે આંગણવાડી જઓ તો ખુબ સાર ટાઈમ મ જટે વા ફ્રી ર તો ટાઈમ
હ સાચી વાત છે વટે એવાર ટાઈમ
હા
દેખલો ઘર કો કામ અને ઓરકા દેખલો મહેમાન આ ગયા તો મહેમાન નની કરની પડે છે
કોઈ ને કોઈ નને હા આજ કામ જલ્દી વાગે તો કોઈ ને કોઈ મહેમાન આઈ જાય
સાચી વાત છે ઘરે પે તો દેખલો આરામ નો ટેમ કોને મળે ના ઘર કો કામ તો કોની હોય છે હવે ચાલતો છે હા તો ટેમ લાગસી.
હા કોઈ ન ઓજઈ ઘરકા કામ તો એ છે ધીરે ધીરે શકે છે.
હા મારે બલો આમ તો થઈ ગયો પણ આ તો બી દેખલો અલમારી આર કલર નો ન ગેટ બનાવા છે એ ઘણા કામ છે આવ તો હમ જયાદા નહિ તો મહિનો પર થઇ જાય એવો
હા તો કલર કોણ સારો કામ કરવો જો છે.
શું કેવો?
કલર કોણ સારો કામ એકસાથ કરાવો છે કે?
હા હા કેહે દેખ લો સાલ બે સાલ પાછા લગ્ન થઈ જાય. તો પછી સામાન તો ઓઘણું પડશે બાર વાર
હા ની સાત મે આવજાવ તો સબ સાત
હ અં લ વાગ પછી થઈ જાય લગાની તો બી તો દેખડો બાણ બાણ કલર હોય જાય પાછો ન તમને માલ ન સામાન કોને નીકાલ ન પડશે.
હા સર લગન પીર લગના ર આમી સેવે છે જ
હા પછ મી કોની મ પાછ સાલ દુ સાલ તો કઈ ખરાબ કોણ હોવે છે.
ઓ કઈ નઈ આવી છે.
હા એ દેખ લો મારા માંડમાં માંડમાં આવીને કલર કર્યો હતો. હવે પાછો થઈ હ?
હાર
હમ્મ હ ઓર સુના તમે?
ઓર તો કઈ ન છે ઘર કા કામ કરા છ. હવે છુટિયા છે જેવા
હ છુટબર કે છે
હ
બર છૂટિયા કેકી છે તમારે?
અ એ સબ ધરણ કો કામ કરે છે. જ આંગણવાડીયા બંધ ચ
હમ્મ
દો ચાર મહિના ક પેમેન્ટને આવે છે જોવા સ લોકો એને ક છોટને બંધ કરી દીધી છ.
હા સાચી વાત છે એમ કોબ તંગા ભી થોડી ને વાંચેા દો ચાર મહિના કો ન મિેલે તો ઘર ખર્ચ ભી મુશ્કલ રહી જાય હ આજ કાલ તો દેખલો મંગાઈ ઘણી વધી ગઈ પછી દેખલો યું હાલ હવે તો કાઈમ
હા બર તો માર્કેટમાં કઈ ભી લેવા જાવ સબ્જી લેવા જાવ તો આપ દેખ લજો
સાચી વાત સબ્જી તો એક ઘણી ઊંઘી થઈ જાય એક દો સબ્જી લઈને હો તો એ શોવું દખલું નીચે કોણી હવે
હા સઈ બોલ છે.
હોર સુનાઓ
ઓર તો કઈ ન છે. હ‌‌
કોલ કઈ આસપાસ કઈ કામ કોની છે. કઈ નહી સોચ્યું થોડું ઘણું કઈ કામ કરવું? તો તમારી નજરમાં હોય તો
હા અભી આપને ગાવ મે તો કઈ કામ છે. વ છેે.
ના ગાં મે નહીં તો હ દખલો આસપાસ ના ગાં મે હૈ ચોડાયા તરફ કઈ કામ હોય છે. તો તમે ધ્યાન રાખજો.
હા હો હોગા તમે તમે બસ જરૂર બતા- એ ફોન કે કામ હૈ ચાલુ રે છે. સેવા કરે
હા પર દેખલો એ બી બરાબર કોની મીલે છે.
હા એસ હ બોલો્યો
હા મહિના દો મહિના આકડ તોય. ઈ બાર તો ચલો ઠીકે ફરાફટ કામ મિલી ગયો છે. પણ દેખલો બાકી તો પ પાંચ મહિના છ મહિના મે ઘટે એક વાર કામ મિલે
હા સઈ બોલો છે.
લએ વાસ બો કે થોડો ઘટે મી જવે તો વા કર કરશે
હા વા ભી હોતા, રહ સા મે વા વ ભી હો જ
હમ સાચી વાત છે.
હ
હમર કટે ગયો તોમાંડી ગરો
વ બાહણે કયો છે. વાહણે ખેલવે છે. દોસ્તાતો કે સા
હમ દીરા ન તો યય કામ છે. દિનભર રવાનુ
ર ક યા તો ચર પે તો ફોન દ ફોન ફ
હા મારે એય સમસ્યા છે. દીકરી પાસ આવે ને બસ ફોન દેખાતો ફોન દેખાતો કરે છે.
ખણ એ છે.
હમ તો સ્કૂલ જાવલ છે. ઢલો
હા જાવી રસો
અ્છા ક્લાસન શરુ થઈ ગઈ વેગા
ના
ક્લાસો શરૂ થઈ ગઈ વેગા ડીગ્ર
હા નક લસન સ ચાલુ યગ. આપ જ કેટ
ના જારી ને ડિગ્રી તું જારી છે. સ્કૂલ
હાર બડિયા જાવે, તો ઘર પે ક તો સારા દન પરેશાન કરેનું પરસ
ઉર કાય અનારું થોડું મન છે. બીજાવે છે. જેને આપી વા થોડાક ફીવી જવા થોડીક દેર લઈ
હ
તો તો આજકાલ થોડી ઘણી તો દિક્કત હોય છે. સ્કૂલ ભેજવા કા કેટલા દિના સુ છ. ત્યાં બેે ઘરે રેલી હા હંભાઈ જવા મે જમતા જમેલા ધીરે ધીરે
હા સઈ બોલલો
હમ્મ ઠીક છે, હ હ હા દો મહિના ની છુટિયા થઇ ગઈ ત દેલો બડા લો ની લાલસઈ જ આવે તો પછી તો છોટા છોટા ટાવર છે.
આ સહી
હ બનીગય રોટલ્યા
એ બનાવ્યો છું ફીટી પણું બન જાય તો
હમ્મ
સાત સ સવા સાત નનીકલેે છે ઠીક છે.
એમ થઈ ગયુ.
ઓકે ઠીક